હેલો.
હાલો.
હલો. શું કરે?
બસ કઈ, લાયબ્રેરીમાં છું. તો જ. તું શું કરે?
બેઠી જ.
જમી લીધુ કે બા
જમી લીધુ. તું જમયો?
હા, મે તો કયાર નું જમી લી
હેલો.
ક્યારનું જમી લીધુ મે તો. હલો.
હ
શું જમ્યા?
ક્યાર નું જમી લીધું મે તો. શું કરે છે તુ?
બેઠી છું.
વરસાદ છે?
નથી. તારે ત્યાં?
છે, વરસાદ અઈયાં તો.
અઈયા તો સવારથી નથી વરસાદ, નાઈટમાં બો હતો.
ઓકે ઓકે.
શુ હતુ જમવાનુ?
જમવામાં રોટી, શાક, છાસ. તે સું ખા તે સું ખાધુ જમવાનું?
રોટી, સાક.
ઓકે.
શું વા ત સા.
મિક્સ ભાજી હતી કાંદા બટેકાા ગવાર
ઓકે
હમ. શું કરો છે ઘરે બધા.
જોબ પર ગયા છે આપણેે ત્યાં.
ઓકે ઓકે ઘરે છે બધા હું લાયબ્રેરી આવ્યો હતો વાંચવા માટે.
ઓફ.
હમ. કોલેજ નથી જવું.
હમ હણા રાજા છે ને.
જે બે દિવસ પહેલા ચાલુ હત ને હવે સોમવારે જ હશે ને.
હમ સોમવારે જઈશું હવે વરસાદ કેવું કરે. રેડ એલર્ટ મૂકી દીધું તો પાછું.
વરસાદ બંધ હો તો સોમવારે જઈએ.
હા જોઈએ પણ કોલેજમાંથી બંધ નહી હોય તો ને. કોલેજમાં કે.
કોલેજ ભલે ને બંધ હોય આપડે જવાનું છે ને હજ વરસાદ બંધ હોય તો.
હા પણ કેતા હતા ને વલસાડમાં છે ને બધું બંધ રાખ્યું છે.
ના તો ભલે બ રા. આપડે કોલેજ ચાલુ હોય કે નહી હોય સોમવારે વરસાદ બંધ હશે તો જઈશું.
હમ.
વરસાદ બંધ રહેવા જોએ પણ.
મ સોમવારે તો સવારે. વઝન નથી કદાચ.
સોમવારે નથી અહીંયા ઉમર કામમાં નહી રહ્યો છે બસ નહી તો. ઘરે થી નીકળવાના ટાઈમ પર વરસાદ હોય ને તો મજા ન આવે.
કાલે તો જબરજસ્ત વરસાદ હતો બાપરી.
શું કતું છે.
કાલે ખતરનાક વરસાદ હતો.
કે્યારેળ.
કાલે.
પણ ક્યારે ખાલે.
સવારથી આંકું નાઠ બે દિવસ. રાત્રે પણ પડ્યો સવારે એટલોું પડ્યો. બપોરને પણ સાંજે પણ.
તે એટલે વલસાડ માં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું.
હા પોલું મંદિર હતું ને અહિયાં. ક્યાં તો.
તડકેસર.
હા આખું અહં ત્યાં ભરાઈ ગયું આજુબાજુમાં.
મેન મોટું મંદિર હતું એ.
મંદિરના આઠુબાઠુમાં.
ઓકે ઓકે.
પછી ઓલું ગ ઓલું ગયું હતું એક મંદિર હતું ને
કયું વાછું બીજુ
પણ ત્યાં પણ આખુંબ હરાઈ ગયું છે.
ઓકે -ઓકે
હનુમાન મંદિર છેને.
હનુમાન મંદિર કઈ જગ્યા
એ ખબર નહ ઘેલા હનુમાન કેવું કઈ હતુ.
ઓકે ઓકે
ત્યાં પણ આખું ભરાઈ ગયું છે.
ઓકે
ઉપર પા મંદિર સુધી પાણી આવી રહ્યું છે. આખો ખાલલી ઝંડો દેખાય કર ઉપર ધજા લે રહયા કર્યા
ઓકે ઓકે
ગયા હતા અને કાલ સ્નેહ લોકોકો
તે પૂછ્યું એ લોકો કોલેજ ગયા હતા, કે અંદર
હા, કોલેજ ન ગયા કેતી અમે લોકો મેં કીધું હતું જે ને ને બહુ વરસાદ આવ્યા
હમ
વાપી માં ધોલ તું ગઈ બસ માં ગઈ હશે ને
હા હા
ને નહી ખબર પરિ વરસાદ કેટલો આવ્યા
તો રેલવે સ્ટેશન વલસાડ થી રિટર્ન થાય કે વાપરી થી.
વલસાડ તેટે લોકો રિટર્ન થયા પાછા
કેમ કોલેજ માટે મેસેજ આવ્યા હતા.
કોલેજમાં તો ગયા હ સુપ
કેમ કેમ રેલવે સ્ટેશન થી રિટર્ન થઇ ગયા.
કોઈ નથી ગયું કે કોલેજમાં વરસાદ બો પાણી હું બધુ જો કોઈ નથી ગયું એટલો વરસાદ હતો, તો પાછા આવી ગયા ટ્રેન પણ બધી ડિલેટ થઈ હતી.
ઓકે ઓકે
બોલે દિન ઓફિસ વાળા હતા ને બધા.
હા હા
જેનો મોર્નિંગમાં સમય હોય ને દસ વાગેનોો છે. નેકનો મોર્નિંગ નો
એ બપોરે આવતા હશે
હા, તો એ લોકો પોણા અગિયાર પોણા બાર વાગે આવેલા ની જેે લોકો બાર વાગે નું જવાનું હતું સેકન્ડ સિપ વાળા
હા
એ લોકો કુતરોણ ક્યા બિચારાના હાફ, ડે લાગી ગયા બધાના એટલા વર્ષદમાં પછી નાઈટમાં બી ટ્રેન લેટ જાય ને
હા હા હમ રિઝલ્ટ ચેક કર્યો
હમ તો ચેક કર્યું
કેવા માર્ક્સ રિઝલ્ટમાં
મસ્ત
જેં કલા છે, ફ
ફ સિકશન આવ છે.
ફર્સ્ટ કેટલા ટોટલ માર્સ
ટોટલ માર્ક્સ
હ
ભુડી ગઈ
એલા ત્રોણસો એકત્ર્રીસ બત્રીસ
નહી ખબર એ તોું ભૂલી ગઈ, હુ
ઓકે ઓકે પાસ થઇ ગયા, ને તો બસ
હમ, ધૂપર
હમ પાસ થઈ ગયા છે, ભ
ફસ્ટ ક્લાસ તો છે. દેખા
હ હ
જોયું મે તાર રિઝલ્ટ
બહસ એનો
હમ પેલા મેં તારું રિઝલ્ટ જ જોયું હતુ.
તું મને શું મેસેજ કરતાલજો જોઈ
તને જોવા કેતી હતી તું પણ જો એમ કરીને
બસા
તો શું કોઈ કેસે એવું કે પોતે જોવાનું હોય.
તું કહે છે. અ બીજા કઈ કે નહી કે
પોતે જોવાનું રિઝલ્ટ કેવું આવે પછી પોતાને ખુશી થાય અંદર
હા હા
હવે પાસ થઈ ગયો
હા
કેવું થયું રિઝલ્ટ જોઈ ને તને
મને તો એક ઉમેર ના પણ એટલે નહી ગયો બાકી તો રિઝલ્ટ બરોબર છે.
બ સારું જો નહી લ
મને ઉમેરી નાટ નને નઈમાં
પણ આ રિઝલ્ટ કેટલું સરસ આવ્યુંય તો જો એકમાં ઉમેરીને આપ્યો પણ બીજા બધામાં તો માર્ક્સ સારા છેને
હા એ તો છે. બાકી તો બધું હા
તું કહે છે.
બાકી બધામાં તો સારા છે, મા
તો પછી કેટલા મસ્ત માર્ક્સ આવ્યા છે.
ઓમ નું રિઝલ્ટ કેટલું મસ્ત છે, કઈક ફ
પણ હા ને લાગી એની કોલેજમાં ફસ્ટ આવ્યો છેને
મારા ખ્યાલ થી ફસ્ટ હશે
મને પણ એવું જ લાગે છે એ જ ફસ્ટ હશે કેમ કે ચુમ્માળીસ ચુમ્માળીસ માર્ક્સ આવ્યા છે. છે, બાપરેે વધધામાં
એ અંજલીિને કેટલાારે
નહી એના જોડે તો મેસેજ કોલ થતો નથી એનો ફોન બગડી ગયો છે. ખબર ને એવું કેતી હતી સ્નેહા કેતી મારા પાસે રિઝલ્ટ માંગે છે. મે કું તું મોકલ પેલા
ત સ્નેહા ના ત્રણસો અઠ્યાવીસ છે.
ત ક્યાં જોયું
સ્નેહ મને મોકલે છે. અનેં તારા મોકલી સ્નેહ ને લિંંગ જોઓ ને
સહ જને મોકોલું
મેં તને મોકલું સ્નેહાનુંું પણ તે જોયું જ નહી
સ્નેહ મને તો નહી મો ખલી્યું
માને મોકલિયુ મેં તને મોકલિયુ સ્નેહા નું
તે એને મોકલ્યું હશે તારું એટલે તેને મોકલ્યુ
આમ તારું બી મોકલ્યો હતું મેતો
બહ સારું બહુ ડાપણ તારામાં
પણ વન ટાઈમ જોઈ શકે ને એવી રીતે મૂક્યો હતો
હા
હમ
બહુ ડાપણ નહી
અને પહેલે છેને. સેકન્ડ સેમેસ્ટર સિક્સ સેમેસ્ટર નું મોકલેને ત એમ કે ભાઈ સાબ બી એ નું છે.
હા હા હા
મારા કરતા તારા માર્ક્સ વધારી ગયા. ત્રણસો એકત્રીસ મારે અ અ બસો અઠ્ઠાવીસ છે. આવું ના હોય.
એના કેટલા છે.
પછી મેં કીધું ઓકે એમે મોકલો એમને મોકલો તો તારા ઓછા નીકળ્યા બસો ચોરાણું જેવા ને એના બસો ને કઈ ત્રણસો અઠાવીસ છેલાાગ
અંજલિ ના એનાથી વધારા હશે એકાદ બે માર્ક્સ વધારે હશે
ખબર નહી હશે, જે હોય રિઝલ્ટ બધાના સારા આવ ને બસ
હમ
હા
ત્રણસો ના ઉપર જવા ડેસું હતું નહી.
તારા આરામ થઇ જતા તું જાણે જોઈને નહી લતા મને ખબર બહુ ચાપલી છે, તુ
શું બહુ ચાપલી છે, એમાં શું ચાપલી
તો લખવાની આળસ કરે છે. આવડે તો ભી
તો લ ખાવા જોઈ ને થાકી નઈ જવ છુ.
તન તો ખાવાવામાં થાક લાગે લખવામાં થાક લાગે ચાલવા માં થાક લાગે કઈ જગ્યાએ થાક નહી, લાગે તો
આરામ કરણમાં
એમાંય તને તો થાક લાગે છે કોઈ વાન આરામ નથી કરતી સુઈ ગઈ છે. હા, બોલ
હવે